હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો.
રાધે રાધે હું એકદમ મસ્ત છું તમે કેમ છો.
હું પણ એકદમ મસ્ત છું.
હા બધું શું ચાલે છે આજકાલ તો બહુ વેલા ઊઠી જાઉં છો ને તમે?
હા આજકાલ આ હેબિટ ડાયટ મૂકી છે કે વેલા ઉઠીને એક્સરસાઇઝ વગેરે કરું.
ના ના ખૂબ જ સરસ વિચાર છે જો ને વેહલા ઉઠવાથી તો ઘણા બધા ફાયદાઓ થાય છે. સ સવારે તમે વહેલા ઉઠ ઉઠીને એકદમ બહાર કેટલું શાંતિભર્યું વાતાવરણ હોય ખુલ્લી તાજગી હવા હોય અને એની સાથે તમે ઝીણું મધુર સંગીત સાંભળ તા વોક કરો તો મનને ક કેટલી શાંતિ લાગે.
હા એ તો છે જ વોક કરવા જયે યને આવા વાતાવરણમાં વેલા ઉઠીને તો બો મજા આવે પવન કેટલો સરસ વાગે. વય હોય છે અને મજા પણ આવે આપણને મ્યુઝિક સાંભળતા સાંભળતા.
હા તો કેટલા વાગે ઉઠો છો તમે?
હું એટલી વહેલી તો ની ઉઠતી. છ વાગ્યા ઉઠી જઉ છું.
નહીં નહીં ખૂબ જ સરસ છે હા હું પણ જાઉં ને સવારે છે ને પાંચ વાગે તો ઊઠી જ જાઉં છું.
તમે તો મારાથી વેલા ઉઠો છો.
હા ઉઠી જ જાઉં છું કેમ કે પોતાના માટે પણ સમય કાઢવો હોય છે. કે ને અને સવારે તમે વહેલાં ઉઠો ને અને પછી થોડો તમે વોક લઈ લો અને જો સમયસર તમે ઉઠો ને તો તમારા કામ પણ એટલા સમયસર પૂરા થઈ જાય તો તને તમે છે ને તણાવ મુક્ત રહ્યો છો અને આખો દિવસ એટલા સ્ફૂર્તિલા રહ્યો છો.
હા એ તો તમે બરાબર કીધું વેલા ઉઠયે ને તો પછી આખો દિવસ પૂરતી થઈ નીક નીકળી જાય છે આપણને બો તાજગી ફીલ થાય. વેલા ઉઠવાથી આ એટલે વેલું ઉઠવું જોઈએ
તો અરે વહેલાં ઉઠવાના તો કેટલા બધા ફાયદા છે હવે જો આપણે લેટ ઊઠશું બરાબર, મોડે સુધી ઊઠશું પછી આપણા બધા કામ પણ મોડે મોડેથી પતશે ને પછી આપણે એક જાતનું છે ને ચિડચિડો પણો આવી જાય બોલા કામ ટાઈમસર થાય નહીં એટલે કેટલા આપણે ચિડચિડિયા થઈ જઈએ
હા, એ તો છે જ પછી ટાઈમ ટાઈમ પર કામ નહી પટે તો આપણને મજા ની આવે પછી બહુ ચીડચીડ થાય ને પછી મોડું પણ થઈ જાય પછી બપોરના બે વાગી જાય કામ કરતા કરતા
ત, શું છે પછી છે ને પોતાના માટે કે કોઈ એક્સ્ટ્રા કામ કરવા માટે સમય જ નથી રહેતો એટલે છે ને જો આપણે વહેલા ઉઠીએ સવારનું એક્સરસાઇઝ કરીલીઈએ મોર્નિંગ વોક કરીલીઈએ કે કંઈક સારા એવાં પુસ્તકો તમે સવારમાં વાંચો તો કેટલું સારું લાગે તમને અને સવારે શું તમારું માઇન્ડ પણ એકદમ ફ્રેશ હોય ને તો તમે જે વાંચો ને તો તમને તરત યાદ પણ રહી જાય
હા, એ તો છે જ હું એ સ્કૂલ ભણતી ને સ્કૂલ ને કોલેજ તો સવારે ઉઠીને જ વાંચવાનું કામ કરતી વહેલી ત્રણ, ચાર, વજે જે વેહેલી ઉઠી જતી તો, એનાથી હું માઇન્ડ શાંત હોય ને તો આપણને જલ્દી જલ્દી આન્સર યાદ થઈ જતા
તો અરે આપણે છે ને બહુ વહેલાં તો નથી ઉઠી શકતા પણ તમને ખબર છે ઘણા લોકો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે, જેમ કે ત્રણ, ચાર, વાગે ઉઠીને એ લોકો કેવું ધ્યાનમાં બેસી જાય નાઈ લોય હવે એટલા જલ્દી તો નથી ઉઠી શકાતું આપણાથી એટલે હું પાંચ વાગે તો ઊઠી જ જાઉં છું
હા, એ તો છે, જ પાંચ વાગે તમે બરાબર પછી મારે હવે બાળકો નથી ને એટલે હું તો લેટ જ ઉઠુ છ વાગે પછી મારે તો શું, બાળકોને સ્કૂલ વૂલ મોકલવાની હોય તો એટલું કામ ના હોય. શુભ સવારમાં.
નહીં નહીં સારું છે, એટલે વહેલું તો દરેક વ્ય અને વહેલા ઉઠવા માટે હવે રાતના તમે સૂવો કેટલા વાગે છે એના માટે તમારે જલ્દી પણ સૂઈ જવું પડે છે.
હા એજ ને, સુવામાં મોડું નહીં કરવા જોઈએ બા, અગિયાર વાગ્યા સુધી તો સુઈ જવા જોઈએ.
હા એ સારી વાત છે હું પણ મેક્સિમમ છે ને મારે તો સાડા દસ સુધી, ભાગ્યે જ મને કોઈ વાર અગિયાર વાગતા હશે મહેમાન જો આવી ગયા બાકી હું સાડા દસ વાગ્યા સુધી તો સૂઈ જ જાઉં, કેમ કે જો આપણે વહેલાં સૂશું તો તો સવારે વહેલાંઠ ઉઠાશે ને, અને ઊંઘ પણ પૂરતી લેવી ખૂ જરૂરી છે.
હા નીંદ પણ હ બરાબર ઊંઘ લેવી બહ જરૂરી છે, એજ ને અગર ઊંઘ બરાબર નહી લેશું પછી શરીર થકાન થકાન લાગશે અને માંંદા માંંદા જેવું ફીલ થાય છે.
તો પછી એટલે આપણે વહેલા સૂવાની વ પાડવાની અને સવારે વહેલા ઉઠવાની તેવ ખૂબ જ સારી ટેવ છે.
હા એ તો છે જ, આપણને એ તો શીખવું જ જોઈએ કે વેલા સઈ જવાનું ટાઈમ સર, અને પછી વેલા ઉઠી જવાનું એનાથી હું શરીર પણ સઈ રે, અને આપણનું કામ પણ ટાઈમ પર પૂરું થઈ જાય અને આપણને પોતાના પા માટે પણ ટાઈમ નીકાળી શકીએ છીએ. છે.
તો આ જેટલા બી સફળ વ્યક્તિઓ છે એ પણ તો અને વહેલા ઊઠતા હશે ને અને શું આપણે વહેલા ઉઠવાથી એક આપણું, શૅડ્યુલ ફિક્સ થઈ જાય અને એક આપણે છે ને લાઈઇફ એક ડિસિપ્લિનમાં આવી જાય.
હા એ તો છે કે આપણને લાઈફ કેટલી ડિસિપ્લન થઈ જાય ને આપણે એ પછી આદત પણ પડી જાય છે, આપણને દસ વીસ દિવસ સુધી વેલા ઉઠવાની ટેવ મૂકીએ ને કે વીસ દિવસ સુધી, ડેલી છ વાગે ઉઠવાના તો પછી ઓટોમેટિક છ વાગે નીમ ખુલી જ જાય છે. છે.
હા અને, જો ઘણા લોકોને નહીં ઉઠાતું હોય ને તો હું તમને એક આઈડિયા આપું શું કરવાનું.
હા તો આપો.
ઘણા લોકો શું કરતા હોય હવે તો મોબાઈલમાં અલાર્મ મૂકે કે ગમે એટલે મોબાઈલમાં જ હવે તો બધા મૂકે છે, તો બાજુમાં જ મોબાઈલ હોય એ એટલે શું પેલાં અલાર્મ વાગે ને તો એને મોબાઈલ બંધ કરી દે છે એટલે આવી રીતે ઊઠતા જ નથી કંટાળો કરે, તે એની જગ્યાએ તો આપણે શું કરવાનું મોબાઈલ છે ને થોડો દૂર મૂકી દેવાનો, એટલે પેલો જેવો સવારે અલાર્મ વાગે ને એટલે આપણે ઓફ કરવા માટે તો હવે આપણે ઊભા થ
હા એ તો એકદમ બરાબર વાત કીધી તો પછી ઓટોમેટિક નિંદકલી
હા જો તમે ચાલીને ફોન બંધ કરવા જશો એટલે તમે થોડુંક જશો એટલે તમારી ઊંઘ ઉડી જશે, એવી તે તમને ધીરે ધીરે વેહેલો ઉઠવાની ટેવ પડી જશે છે ને મારો સારો આઈડિયા.
બહ દિમાગ વાળી વાત
હા કેમ કે હું પોતે એ બધું પહેલાં કરી ચૂક છું કેમકે જો અત્યારે હું પાંચ વાગે ઉઠી, પણ પહેલાંથી જ મને પણ આવી ટેવ નહોતી હું પણ કેટલી લેટ આઠ આઠ પછી, કોઈ વાર તો નવ પણ વાગી જતા હતા. પણ એના લીધે તમને ખબર મને આમ એટલું આખો દિવસ લેઝી લાગતું હતું મને કંઈ સારું પણ નહીં લાગે, એટલે ધીરે ધીરે મેં મારી આદતો બદલી.
હા એ જ છે આપણને ટાઈમ સાથે આપણની આદતો બદલ બદલવી જ પડે છે અને એનાથી જ આપણના શરીરને કે પછી, પોતાના માટે બહુ બધા ફાયદા થશે આપણને પોતાને ફાયદો કરવાનું છે તો પછી આપણની પોતાની, આદતો બદલવી જ પડશે.
હા એ જ ને અને અને આપણે જો જીવનમાં સફળ થવું હોય ને તો લાઈઇફ ડિસિપ્લિનમાં લાવો સવારે જલ્દી ઉઠો જલ્દી ઉઠો તો તમારા બધા કામ ટાઈમ પર થશે તમે ઓફિસ ટાઈમ પર જશો તમે ત્યાં સારી રીતે કામ કરી શકશો અને લાઈફ માં ઓર ગ્રો કરી શકશો, એટલે વહેલા ઉઠવાના તો બહુ જ ફાયદા છે.
સાચી વાત. હ, કે વેલા ઉઠવાથી આપણને બહુ ડિસિપ્લન માં થઈ જશો અને, બહ ફાયદા પણ થશે એટલે વેલા તો ઉઠવા જ જોઈએ હું ને વેલી ઉઠવા ઉઠું જ છું અને પછી થોડી બ એક્સરસાઇઝ કરી લઉ છ. પછી વોક માટે પણ જાઉ છું ડેલી. અને વોક તો કરવા જ જોઈએ ને એક્સરસાઇઝ પણ ડેલી કરવા જ જોઈએ.
તો આજે આપણે વહેલાં ઊઠીએ તો આપણને શું એક કલાક એક્સ્ટ્રા આપણા માટે મળી જાય તો એ એક કલાકના એસ્ટ્રા સમયમાં આપણે આપણું, એક્સરસાઇઝ કરી લઈએ યોગા કરી લઈએ કે કંઈ પણ તમને ગમતી હોબી હોય કે તો તમારા પર્સનલ ટાઈમ માટે તમે ટાઈમ કાઢી શકો.
હા એ તો છે જ આપણને પાસે ટાઈમ રહેશે તો આપણને કોઈ પણ બજી બીજી કઈ એક્ટિવિટીમાં આપણને આપણને યોગદાન આપી શકીએ અને પછી આપણને, ઇન્ટરેસ્ટની કોઈ પણ વસ્તુઓ કરી શકીએ છીએ.
બિલકુલ, અને જો અત્યારે હું છે ને વહેલી ઉઠું છું ને તો હું સવારે એટલી જલ્દી ફ્રી થઈ હું બાર વાગ્યામાં મારા મતલબ ઘરના બધા કામો કરીને હું જ બધું જ મતલબ વ્યવસ્થિત કરીને ફ્રી થઈ જાઉં, પછી જે બારથી બે વાગ્યાનો ટાઈમ હું ફ્રી રહું ને તો એમાં તમને ખબર જ મેં કંઈક નવી લાઈફ સ્કિલ્લ શીખું છું. કે મને આગળ જતા એક કઈક કામ આવે હું એક એક નવો એવો કોર્સ શીખતી છું.
અરે વાહ એ તો બહ સરસ વાત છે, બહ સારી વાત છે આ તો ખુબ મજાની વાત છે હું પણ અમે હમણાં આવ કરવાની છું કે હવે હું પોતાના માટે ટાઈમ નીકાળને પોતે કોઈ નવી સ્કીલ શીખવાની
તો હવે હું પણ ડિજિટલ માર્કેટિંગનો ઓનલાઈન કોર્સ કરું છું એ હવે મને છે ને પહેલાં ટાઈમ જ ન મળતો હવે એટલે મેં જ્યારથી વહેલું ઉઠવાનું ચાલુ કર્યું બધા કામો સમયસર મારા પતવા લાગ્યા એટલે હવે એ બે કલાકનો મને એકસ્ટ્રા ટાઈઇમ મળે છે તો જે તેમાં હું ઓનલાઈન ના ક્લાસીસ લઉં છું અને ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરું છું
હા એ તો બહ સારું છે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ તો આપણને બહ કામ આવશે આગાડી તો તમે બહ સારી વાત છે કે તમે આ શીખો છો
હા એટલે દરેક એટલે મારા ઘરમાં પણ બધા સભ્યો વહેલા જ ઉઠે છે એના માટે અમે અને રાતના પેલાં શું કહેવાય મોબાઈલ તો છોડ એ મોબાઈલ જોવાની બી આપણી ટેવ છૂટી જાય છે હું શું કરું છું ખબર સુવાના એક કલાક પહેલાં ફોન મારા થી દૂર કરી લં
હા એ તો બરાબર છે તો ફોનમાં જુએ તો ટાઈમ નીકળી જાય તો ખબર ના પડે
હા અને એની જગ્યાએ મેં છે ને કોંઈક સારા સારા એવાં પુસ્તકો વાંચવાનું ચાલુ કર્યું છે કે સુવા પહેલાં થોડા એવા સારા જ્ઞાનવાળા પુસ્તકો વાંચી લઈએ તો એવી સરસ ઊંઘ આવી જાય છે ને
હા એ તો છે જે આપણને પુસ્તક વાંચવાથી બહુ ફાયદા પણ છે એટલે આ સરસ વાત છે કે પુસ્તકો વાત જે આપણને તો આ તમારી હેબિટ બહુ જ સારી છે
નહીં નહીં દરેકને એ આદતો અપનાવી જ જોઈએ કે સમયસર સુઈ જાઓ અને સમયસર વહેલા ઊઠી જાઓ તો તમારું જીવન બહુ તંદુરસ્ત રહેશે
ને તો આપણને તો ભાઈ એ જ શિક્ષા આપીશું કે ભાઈ વેલા ઉઠો તો વેલા આપણને પછી કામ પણ પડશે આપણના શરીરને પણ બહ ફાયદો થશે
બિલકુલ તો હવે તમે પણ કોશિશ કરો કે તમે છ વાગે ઉઠતા હો એ તો બહુ સારી આદત છે પણ ધીરે ધીરે જો પોસિબલ હોય તો તમે પણ પાંચ વાગે ઉઠવાનો ટ્રાય કરો
હા હા પાકું પાકું હવે તો હું આજ હાબિટ મુકવાનું મૂકવાની છું કે પાંચ વાગે ઉઠું હવે તે ચાલો પછી બહુ સારું લાગ્યું તમારાથી વાત કરીને
સારું લાગ્યું, ચાલો તો પછી મળીએ બાય.
બાય પછી મળી ઓકે.